મિત્રો
હા મિત્ર નમસ્કાર
કેમ છો મિત્ર
મજામાં છે મિત્રો તમારું કેવું છે? મજામાં છે ને
હું પણ મજામાં જ છું તમારું વેકેશન કેવું ગયું.
હા મિત્રો વેકેશન તો જોરદાર ગયું અને એક્ઝામ પણ સારી ગયેલી અને હવે વેકેશન પૂરું થવા જઈ રહ્યું છે. મિત્ર તમારું પણ વેકેશન પૂરું થઈ રહ્યું છે કે બાકી
અમારું પણ વેકેશન હવે પૂરું થઈ રહ્યું છે.
હા તો મિત્રો તમારી પાસે ટાઈમ છે, કે થોડો સમય મને જોઈતો હો તો થોડો.
હા મિત્ર મારી પાસે સમય છે. બોલો ને શું થયું?
હા તો મિત્ર આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને મિત્રો ટોપિક નું નામ છે. મિત્ર જે ટ્રાફિકની સમસ્યા.
ટ્રાફિકની સમસ્યા માટે આપણે શું કરવું જોઈએ કેવા ઉકેલ કરવા જોઈએ કેવા નિયમો બનાવવા જોઈએ. એના વિશે થોડું આપણે મિત્ર થોડી વિગત વાર માહિતી અને ડિટેલમાં. માહિતી આપડણે.
હા મિત્ર તમે કહ્યું એવું કે ટ્રાફિક એક ખુબ સારો. વિષય છે કે જેના પર આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ કેમ કે આપણે હાલના સમયમાં જોયએ તો ટ્રાફિક ના લીધે ઘણું બધું. પ્રદૂષણ થાય છે. જેમાં આપણે ધ્વનિ પ્રદુષણ ખુબ જ રીતે આકસ્મિક રીતે થાય છે. તો તેને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તેના માટે નિયમો બનાવવા ખૂબ જ જરૂરી છે. તમે શું કેવા માંગો છો? એના વિશે.
હા મિત્રો તમારી વાત ખુબ જ સરસ છે. મ મને ખુબ જ ગમે કારણ કે મિત્રો તમારું તમે જે પણ ક્યું એ મને ખુબ જ ગમ્યું હતું અને મિત્રો હું તમને કેહેવા માંગુ છું કે ટ્રાફિકની સમસ્યા એ આજના સમયમાં. ખુબ જ મોટી સમસ્યા કહેવાય કારણ કે મિત્રો આપણા ભારત દેશમાં એટલી બધી જનસંખ્યા વધી ગઈ છે કે. ખૂબ જ વધી ગઈ છે. અને એના લીધે આપણે ટ્રાફિકની સમસ્યા ઘણી. હ હમ ઘણ વધુ છે. એનું કારણ એક જ છે કે મિત્રો જેમ જેમ વસ્તી વધતી જાય તેમ તેમ. ટેકનોલોજી એની સુવિધાઓ પણ વધતી જતી હોય છે અને મિત્રો હવે જોવા જઈએ કે એક ઘરમાં પાંચ ભાઈઓ હોય તો પાંચે ભાઈઓ પર. અલગ અલગ પ્રકારની વાહનો હોય કોઈના પર ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય. તો એ પાંચે ભાઈઓ જારે. બહાર નીકળતા હોય છે તો. એવું આપડણે અનુમાન લગાવ કે એક ઘરમાં પાંચ હોય પાંચ ભાઈઓ હોય તો પાંચ ભાઈઓ પર. પાંચ ગાડી હોય તો મિત્રો આપણે. એવું કેટલા બધા એવા લોકો હોય જેના ઘરે. અસંખ્ય ગાડીઓ હશે કેટલી બધી ગાડીઓ હશે અને. બધા એક સાથે નીકળશે રસ્તા પર ટ્રાફિક ની સમસ્યા તો રહેવાની ઈ છે ને.
હા મિત્ર તમે કહ એવું કે ટ્રાફિક એ ખૂબજ. ગંભીર સમસ્યા છે એના લીધે ઘણા બધી અસરો પણ આપણા માનવ જીવન પર થાય છે. તો મિત્ર આપણે જોઈયએ તો જે પણ આજનો યુગ છે એ આપણો એક આધુનિક યુગ. છે તો આ આધુનિક યુદ્ગમાં. ટેકનોલોજી ખૂબ ઝડપી વિકસી રહી છે જેના કારણે નવા. ન વાહનો આવે છે અને વાહનોમાં. સતત ફેરફાર થાય છે અને જે વાહનો માંથી નીકળતો જે ધુમાડો છે. એના કારણે ઘણું બધું પ્રદુષણ થાય છે અને ટ્રાફિક થાય છે એના. કારણે ઘણા બધા અકસ્માતો પણ જોવા મળે છે જેમાં ઘણા લોકો. પોતાનું જીવ પણ ગુમાવી દે છે. અને આ જે ટ્રાફિકની સમસ્યા છે એ કેમ થાય છે તો એના વિશે આપડણે વિચારીએ. તો જે પણ હાલમાં જોઈએ તો આપણા ભારત દેશમાં વસ્તી. એ ખૂબ જડ ઝડપથી વધી રહ્યું છે એમ એટલે કે. વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે. વાહનોની સંખ્યામાં પણ ખુબ જ વધારો થઈ રહ્યો છે. અને વસ્તી વધારો થાય તો સાથે સાથે શહેરીકરણ છે પછી ઔદ્યોગીકરણ. જે આ બધા ક્ષેત્રોમાં ખુબ ઝડપથી વધારો થાય જેના કારણે. લોકોને અવર જવર માટે રસ્તાઓ. વાહનો વધવાથી રસ્તાઓ પણ ટૂંકા પડે છે નાના પડે છે અને વાહનો વધારવાના કારણે શહેરોમાં આપણને મોટા પાયે આપણને ટ્રાફિક જોવા મળે છે આપણે ગામમાં જોઈએ તો ત્યાં ટ્રાફિક જોવા મળતું નથી. અને ત્યાંની હવા પણ શુદ્ધ હોય છે ત્યાંનું રસ્તાઓ ખુબ. સરસ હોય છે ખાડા હોતા નથી પરંતુ જયારે આપણે શહેર તરફ જઈએ તો ત્યાં. ઘણું ટ્રાફિક હોવાના કારણે આ બધી સમસ્યાઓનો આપણે સામનો કરવા પડે છે. તો આપણે એમ જોવા જઈએ તો એક. જે ટ્રાફિક છે એમ એનું મૂળ કારણ છે તો વસ્તી વધારો. તો જે પણ લોકો છે તે જાહેર પરિવહનો. ઉપયોગ કરે તો તે આપણે ટ્રાફિકમાં ઘટાડો કરી શકીએ. ઘણા બધા એવા લોકો હોય છે કે જે પોતાના પ્રાઇવેટ વાહનોનો યુઝ કરે છે અને જે પણ સરકારની બસો છે કે ટ્રેનો છે એનો ઉપયોગ કર નથી જેના કારણે ઘનું ટ્રાફિક વધી રહ્યું છે અને પોલ્યુશન પણ વધી રહ્યું છે તો તેને આપણે નિયંત્રિત કરવા માટે જે પણ સરકારશ્રી દ્વારા જે પણ ભલામણો કરેલી છે એનો આપણે ઉપયોગ કરવા જોઈએ. અને મિત્ર આપણે બીજી તરફ વિચારીએ તો જે પણ વાયુ પ્રદૂષણ છે કે ધ્વનિ પ્રદુષણ છે તેને અટકવા માટે આપણે શું કરી શકીએ. તો તેને અટકાવવા માટે મિત્ર આપણે રસ્તાને મેરે અમુક અમુક અંતરે આપડે વૃક્ષો વાવી શકીએ જેના કારણે તે વૃક્ષો તેમાંથી નીકળતો જે જે. નુકસાનકારક ધુમાડો છે તેને શોષીને આપણને ઓક્સિજન આપે અને જે પણ ધ્વનિ પ્રદૂષણ છે. તેને પણ અટકાવે અને આપણે ટ્રાફિક જ્યાં ચાર રસ્તાઓ પડતા હોય ત્યાં આપણે જોયએ તો ત્યાં ઘણો ટ્રાફિક હોય છે ત્યાં લોકો આમ જ રસ્તા ક્રોસ કરતા હોય છે. અથવા હેલ્મેટ વગર ફરતા હોય છે જેના કારણે આપણને અકસ્માત જેવી મોટી સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. તો મિત્ર જે પણ ચાર રસ્તાઓ પડતા હોય ત્યાં સમયસર ટ્રાફિક લાઈટ લગાવા જોઈએ અને લોકો માટે સખત નિયમ બનાવા જોઈએ કે જો લોકો આ નિયમોનું પાલન ન કરે તો તેમના પર દંડ ફટકારવા જોઈએ જેથી કરીને લોકો પણ સુધરે અને જે પણ જાનહાની થાય તેને આપણે અટકાવી શકીએ. તો આના વિશેે તમે શું કેવા માંગો છો? જો કે આપડે ટ્રાફિકને અટકવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ?
હા મિત્રો તમે જે પણ કહ્યું જે પણ સમજાયું મને ખુબ જ ગમ્યું અને તમે વિગત વાર એ સમજાય્યું કે ટ્રાફિક કઈ ટ્રાફિકની સમસ્યા એ વિશે સમજાયું એ હું ખુબ જ તમારો ખુબ જ આભારી છું કારણ કે તમે એટલું પ્રેમથી સમજાયું અને મને મને વધુ સમજ પડી ગઈ તો મિત્રો તમે જેમ કીધું એ કે ટ્રાફિકની સમસ્યા વિશે આગળ વધતા હું તમને જાણવા માંગુ છું કે સરકારે જે પણ નિયમો બનાવા જોઈએ એ બધાને જ લાગુ પડવા જોઈએ કારણ કે મિત્ર આપણે કોઈ વાર જોઈએ ને તો જે જે નેતાઓ હોય એ લોકોના જે ફેમીલી માં હોય તો એ લોકોને કોઈ પણ આ નિયમો ભંગ કરતા હોય છે કારણ કે એ લોકો ટ્રાફિકમાં વધારે સમય સુધી રહેતા નથી એના વિશે શું કહેવું છે તમારે?
હા મિત્ર તમે કહ્યું એવું કે જે પણ તમે કહ્યું એવુ કે નેતાઓ ટ્રાફિકમાં વધારે સમય રહેતા પરંતુ મિત્ર આ ટ્રાફિક વાળી સમસ્યા એક એવી સમસ્યા છે કે જે આપણે સરકારી જે પણ કર્મચારીઓ છે અને આપણા જેવી જે સામાન્ય જનતા છે. એ બને હળી મળીને કામ કરે અને નિયમોનું પાલન કરે તો આ જે ટ્રાફિકની સમસ્યા છે એનો આપણે ઉકેલ લાવી શકીએ. આપડે જોઈએ તો સરકાર ઘણા બધા નિયમો બનાવે છે પરંતુ જે પણ સામાન્ય લોકો છે જે પણ નાગરિકો છે. એ એનું પાલન જ નથી કરતા જેના કારણે ટ્રાફિક જેવી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. અને અકસ્માતો પણ જોવા મળે છે. અને મિત્રો તમે કહી એવું કે જે પણ નેતાઓ હોય તો એ ટ્રાફિકમાં રહેતા ન થી એના માટે રસ્તા ખુલ્લા કરવામાં આવે છે જેના કારણે અહ ઘણા કિલોમીટર સુધી જે પણ ચાર રસ્તાઓ કે જ્યાં પણ અહ બે રસ્તાઓ જોઈન્ટ થતા હોય ત્યાં ઘણું બધું આપણને ટ્રાફિક જોવા મળે છે જેના કારણે અકસ્માત કે એવું બધું થાય છે અને મિત્ર અહ ટ્રાફિક વિશે એક વાત તમને એ પણ હું કેહેવા માંગુ કે જે પણ ઈમરજન્સી વાહનો છે જેમ કે એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડ છે, તો એ એવા વાહનો આવે તો જે પણ સામાન્ય નાગરિકો છે એ પોતાના કામે જવા માટે એને રસ તો આપતા નથી તો એના માટે બી સરકારશ્રી એ ઘણા બધા નિયમો બનાયેલા છે કે જયારે એમ્બ્યુલન્સ નો સાયરન સંભળાય તો આપડે ગાડી આપણી સાઈડ પર કરી લેવી જોઈએ. પણ તે સામાન્ય લોકો આ બધું કરતા નથી તો તેમના માટે સરકારશ્રી એ કડક નિયમો અને કડક પગ-પગલા લેવા જોઈએ જેના કારણે લ જે પણ મુસીબત માં ફસાયેલા લોકો છે તે લોકો બચી રહે. અને સરકાર શ્રી રસ્તાઓનું વિતરણ પણ ઘણી જગ્યાએ કર્યું છે પછી જ્યાં ટ્રાફિક થતું હોય ત્યાં આપણને ઓવર ફ્લાય બ્રિજ જોવા મળે છે જેમ કે હાલમાં દમણમાં પણ નવા નવા બ્રિજ બનાએલો છે પછી આપડે અમદાવાદમાં જોઈએ તો જે અટલ બ્રિજ બનાએલો છે. પછી આપડે વલસાડમાં જોઈએ તો વલસાડમાં પણ ખૂબ ડેવલોપ થઈ રહી છે. પછી જે પણ મિત્ર જાહેર કર્યું વહનની સારી અને સસ્તી સુવિધાઓ આપણી નજીકમાં જે પણ આપડે ઉપ-ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરવા જોઈએ. તેમજ કોઈ આપડે જે પણ ટ્રાફિક સિગ્નલો છે સી સી ટી વી કેમેરાઓ છે જેવી વિવિધ પ્રકારની જે આધુનિક ટેકનોલોજી છે તેને આપડે વિકસાવવી જોઈએ અને જે પણ ટ્રાફિક નો નિ નિયમો નો ભંગ કરે છે તેને આપડે પકડીને તેના કડ કડક પગલા લેવા જોઈએ અને એક બીજી વાત કરીએ તો જે પણ લોકો છે એ હાલના સમયમાં અકસ્ માત નું કારણ બને છે તો એનું મુખ્ય કારણ શું છે તો લોકો જયારે પણ ગાડી પર નીકળે છે ત્યારે તેઓ જ્યારે ચાર જયારે મોટી કાર કે એવું ચલાવતો હોય ત્યારે સીટ બેલ્ટ લગાવતા નથી જયારે એ લોકો ટુ વ્હીલર બદ જેતા હોય ત્યારે હેલ્મેટ પહેરતા નથી. તેના કારણે અકસ્માતો થાય છે અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થાય છે અને એમાં ઘણા બધા લોકો નું મૃત્યુ થાય છે અને ઘણા બધા રસ્તાઓ એવા હોય કે જ્યાં જગ્યા ન હોવા છતાં પણ લોકો પાર્કિંગ કરી દે તો એ ગેરકાયદેસર પાર્કિંગ કરે છે જેના કારણે રસ્તાઓ સાંકડા બને છે અને લોકોને ઘણી બધી મુશ્કેલી વેઠવી પડે છે. તો મિત્રો તમે આના વિશે શું કેહેવા માંગો છો?
હા, મિત્ર તમારી વાત ખુબજ સચ-સાચી છે અને મિત્ર હું બે દિવસ પહેલા મેં સમાચારમાં જોયું કે તમિલનાડુ રાજ્યમાં જે ટ્રાફિકની સમસ્યા થાય એના માટે ક્યારે પણ જો કોઈ મોટો ને-નેતા હોય એ પસાર થતો હોય તો એના માટે અલગ આખો રોડ ખાલી કરવામાં આવતો હોય છે. પરંતુ ત્યાં નવી સરકાર આવાથી ત્યાં મિત્ર એવું થયું છે કે સરકાર સરકાર એવા પગલા લીધા છે કે કોઈ પણ નેતા નેતા જવા માટે રસ એના એના માટે ખાલી રસ્તો ન કરવો અને એક બાજ રસ્તો ક્યારે પણ ખાલી કરવો નહી. એવા ત્યાં નિયમો બનાવેલા છે અને મને ખૂબ જ ગમ્યું કારણ કે